હેલ્લો
હેલ્લો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં બધા-
મજામાં હવ કામ પતી ગયું-
હવ હવે પત્યું કામ તો-
અચ્છા સાડા દસવા ગયા કે ત વાજ પૂછી જો કે કામ થઈ ગયું ના થઈ ગયું. હ
હા પતી ગ બધવે-
હા હા શું આ તમામાં છુટ્ટી હશે ને રવિવારના-
હા છુટી છે આજ
અચ્છા એ છે હા અમારા આજ રવિ ના છુ્ટી હોય અમુક ટાઈમે- પણ ત્યાં ગુરુવાર બુધવાર ના હોય પણ અમારે ત્યાં રવિવારના છુટી હોય- નાગપુર બાજુ ને એ બાજુ મહારાષ્ટ્ર માં બુધવાર ના છુટી હોય ત્યાં કને-
અચ્છા-
અમારા હા બાજુ આ સાઈડ અમાર ત્યાં છત્તીસગઢ માં અહિયાં- રવિવાર ના છુટ્ટી હોય-
ના અમારે બધા અહીં આખેને ગુજરાતમાં રવિવાર ના જ હોય છુટી- દુકાનો મને બધા શું છૂટી જ હોય મોલ ખાલી ખુલ્લા હોય- મોલો હોય ને એ ખુલ્લા હોય.
હા હા હા બરોબર બરોબર આ રવિ- -એ તો મજાનું એમ છોકરાઓય ઘરે હોય ને આપી પણ ઘરે- હોવ ક જવું હો તો- અમારે ત્યાં જે્યા બાજુળાને ત્યાં ને એ બુધવાર ને છુટી હો ને તો એ લોકોને કન્ફ્યુઝ થાય- છોકરા ને કઈક ફરવા જવું હોય તો ના જઈ શકીએ લોકો ને બુધવારને છોકરા- હ રવિવાર ના છુટી-
હલ્લો હલ્લો હા આવે છે.
હા એટલા માટે હા સમજ્યા-
હા.
શું કરો છો?
બસ હા તમે ફોન કર્યો તો શું કો? શું કેવાના હતા તમે આજ-
હા તે મ્યુઝિક ના શોખ તમને આ બધું વગાડો ઢોલ- વગાડવાનો તબલા વગાડવાનો બધો-
શોખ ખરો પણ આવડતું નથી કશું- હા મજા આવે કોક વગાડતું હોય ને તો જોવાની મજા આવે મને સાંભળવાની મજા આવે બધુ હ નાના હતા એટલે શોખ હતો ત્યારે કશું હતું નઈ હવે મોટા થઈ ગયા હવે તો હોય નહિ કશું હવે
હા એ વાત સાચી છે અહીંયા કર હા શોખ ને મારે બેબી છે ને તે એ વગાડે રિ ઢોલ સમાજમાં બે વસ વગાડ્યો ઢોલ ને હવે હમણાં મ્યુઝિક ની કોલેજમાં જાય.
અચ્છા એઉ તબલા સીખવા જાય છે હા અચ્છા- હા સારું કેવાય હમ્મ જે- જેને જેમ શોખ હોય રસ હોય એમ જ પેલું જવા દેવાય. પછી આપડે કહીએ કે ના આમ નહી આમ કર તો એને મજા ના આવે.
ના હા એટલા માટે જ એટલા માટે તો એક સાલ તો ઘરે રહી ગઈ. તે વેત જ નથી ઉતરતો મૂકવાનો તો કીધું હવે આ સાલ તો કીધું હવે મૂકવી જ હે એને- તો પછી હમ્મ. - કેવે હ કાલે ગ્રેજ્યુએશન કર્યું ને કાલ થી જ ચાલુ કરી કોલેજ-
આ તબલા ને વગાડવાનું એમાં તો છોકરાઓ વધારે હોય છોકરીઓ ઓછી હોય. તો સારું કેવાય તારે છોકરી એ એમાં છે રસ છે એમાં સારું કેવાય.
હા. એ જ તેને ત્યાં પૂછ્યું કે ઢોલ કરતા તબલાનું ઘણું હોય અહિયાં હ ને અમે એજ તબલા તા આપણા દુનિયા માટે દુનિયા નુ એક પેલું કેહેવાય ને એ મ્યુઝિકમાં એ પેલો નંબર આવે એ તબલા હા તબલા જ જાત કીધું સરે તબલા જ વગડતો ને ખબર છે એકદમ કરલી વાળ હતા મોટા મોટા હા એડ હા હા વાત આ જ હા જાગીર શે એટલે આપણી પર પરંપરા ના હિસાબે તબલા છે વધારે શીખવામાં તો એ જ જાતનું ન્યાદ
પેલાતા જુઓ ને પેલા ગરબા હતા નવરાત્રી આવતી એટલે મતલબ જાતે જ વગાર ઢોળને તબલા ને બધું હોય જેને આવડતો રસ તોને ને સમાજમાં તો એ લોકો વગાડતા હવે તો શું બધું મ્યુઝિક ઉપર થઈ ગયું બધું. હવે તો ટેપ મૂકી દે પેલું તોયા તો એમાં વાગે
ના અમારે ત્યાં તો તમ અમારે તો બધાં જાતે જ વગાડ સમાજમાં મા ઢોલ આ ત્રણ ઢોલ વાળા વગાડે હા પછી પેલું ઓક્ટો પેટ આવે એ વગાડે પછી આ હા શું કેવાય. હા ધર્મહોલ ગાડે બેમ હ હા પિયાનો બધું અલગ અલગ હોય. એક પિયાનો હા એ ગાવા વાળા તો એ અમારે ત્યાં બહુ જ હે પડાપડી ગાવા વાળા ની તો અમાર ત્યાં હા.
સમાજમાં તમારે
બધા ના ના સમાજમાં અમાર સમાજમાં જ બધા કરે માર છોકરીએ બે વર્ષ વગાડ્યો ને સમાજમા ઢોલ
હા હા
બે વર્ષ માટે વગાડ્યો તો ઢોલ વગાડ્યા વાળા ઘણા છોકરા હે અહીંયા કર
હા તો અમાર સમાજમાં નથી અહિયાં આગળ તો બધા તૈયારી પેલુ મ્યુઝિક જ મૂકી દે. તેના પર રમવાનું અમારે
ના અમારે તો બે બે સમાજ છે. બે સમાજમાં એટલા જ વઘાડિયા વાળા એટલા જ ને ગાવવાળા એટલા જ પડાપડી હોય. વાર જોવી પડે અમે બે બે ઉત્તર નગાવ થઈ ગયા વરમત ગરમ મત પૂરી તો વળી બી બીજા નો વાળો વગાડવાનો હ
પણ આ બેબી નો હાથ દુખી ના આવે વગાડતી હોય તો પછી કલાક કલાકસધી સામતુ વગાડે.
હા સાટું વગાડે પછી વળી અમુક ટાઈમ પછી ત્રણ કે ત્રણ રમત થઈ જાય ને પછી બીજા છોકરા વગાડે તેમ ને કોક સમય તો હવે પૂરું ના એમ કોક સમય બે કલાક કન્ટિન્યુ વગાડવું પડે એ લોકો એ પછી કોક છોકરા ના હોય તો પછી હા શરૂઆતમાં એક બે દિવસ દુખે આમાં તો મહિના પેલા પ્રેક્ટિસ ચાલુ થઇ જાય ને
હમ હમ બરોબર
પેલા પ્રેક્ટિસ ચાલુ થઈને જ ગણ ચતુર્થી આવશે ને તેથી અમારા પર પ્રેક્ટિસ ચાલુ થઇ જશે.
હમ બો સારું કેવાય!
એનામા હા એટલે સ્પીડ એ વધી જાય ને બધું સરસ થઈ જાય.
એમ ની તમારી બેબીઓ તેને જોઈને પણ બીજી છોકરીઓ પાસે શીખે ને વગાર તો કે ચાલ આપડે પણ મજા આવે નથી આવડતો એ શોખ નથી. શરમ આવતી હશે છોકરાઓ જોડે બેસીને વગાડવાનું એટલે હે હે
છોકરાઓ ને ઢોળકી એક થી જ છે ને એટલા માટે આમાં છોકરી કોક આવી જાય ને તો બે ને સાત થી જાય સારો પણ આવી છોકરીમાં એકલી થી જાય રી
એકલી પડકે ગાવુન જવું હોય ને તો આપડે પેલું દર્શન લાગે થોડું એક વગાડવા જવું હોય ને બધું તો સાફરે તે ને લાગે તો છોકરાઓ હોવા ને એટલે આપડે હોય એટલે‌
હા એટલા માટે જવું પડે હા તો હું મહિનો સુધી જઈને પ્રેક્ટિસ કદીને રોજ જતી ને જોડે વગાડવા સાદને હા એક હમ રાતે પ્રેક્ટિસ થાય નવ વાગ્યા પછી ચાલુ થાય પ્રેક્ટિસ ગાય વાળા બી આવે ને ગાડી વાળા આવે એક રૂમ સમાજવાડી માં રૂમ એસી રૂમ એનામાં બધા વગાડે મોરથી બધા તૈયારી કરીને રાખી દે સુડસ બધા મજા આવે હશે નાન પણ મને મે ખ્યાલ નથી કર્યો.
છોકરી ને,
હશે નાની હશે ત્યાંથી જ પણ હવે જયારે અહીયા કર અમે આયા ને બીજે ઘરે રેવા ત્યારે પછી જોયું અલમારીમાં વગાડે પછી આ ફ્રીજ ખોલે ને તો ફ્રીજ પછી ખોલે પેલા એ ફ્રીજ માં વગાડે પછી વોશિંગ મશીનમાં કપડા પછી કાઢે પેલા એ વોશિંગ મશીનમાંથી વગાડ-' શો કે કીધું હ હમ ઢોલ હા બસા હું શું? કેન મારે પેટમાંથી વગાડે, માથામાંથી વગાડે હાથે થી મની જાય વગાડવા તે હાથ ચાલુ જ પડ્યાં હોય. ને ટીવીમાં વાર જોશે પણ ગાન બેઠી હશે તો એમને ગાના આવે એટલે એના હાથ આમાં આમ ચાલુ જ પડ્યા હોય.
અચ્છા એટલે આપડે ખબર પડી ગઈ એમ ને કે એને શોખ છે એને ઢોલ નો કે તબલા નો કે એ હ
એ બસ ચાલતી જાય ને તો એમાં પગમાં વગાડતી જાય એમાં જ તો જાય જ નહી સીધી તો ચાલે જ ની આવું વગાતી વગાતી જ જાય. એટલો શોખ છે આપને હું કવો ને હ ચુધ મારું માર પેટમાંથી વગાડે માથામાંથી વગાડે હી હી હે
હ હા તો સારું કેવાય હવે થઈ ગયું ને આવડી ગયો ને હવે તો
હ હવ આવડી ઉમા મા તો ત્યાં ત્યાં જઈએ વડન વડનગર નઈ પણ કે હ પિયર જઈએે ને એ નાની ના માથા માંથી વગાડે પેટમાં
અચ્છા.
આવાો તો નાની કહેશે કેવાયું વાયુ કરે આસમાન માથું કેું તો તોડી નાખીશ કે ભોળી નાખીશ હા. એટલા માટેને સરસ એ તમાર ઘરમાં
સારું કેવાય ના અમારા ઘરમાં કોઈને નથી સોખી
હા નાવા અચ્છા
અ અચ્છા એટલે શું સમાજમાં નથી ને એટલે સમાજમાં હોવા ને ઢોલ બોલ તો આપણે ખબર પડે તો સમાજમાં તો તૈયાર જ હા મ્યુઝિક જ છે મ્યુઝિક ઉપર જ રમવાનું એટલું છે અમારે
હા એઈ કે સમાજમાં વગાડતા હોય ને તો તો મન થાય છોક અમારા અહં જોય ને સમાજમાં બધ વગાડે નાના નાના ભૂલકાઓ બધા. ત્યાં રનેભાવ હોય આમ જોવે પડ્યા કેમ વગાડે ર એમ. એટલે સૌ જાગ્યા અંદર તે પોતે હા ઘણો ફરક પડે એમ એ તો છે, જ સાચી વાત.
હ તો કો કોજ
હા બસ સાતે જ આવે બપોરે જમવાની તૈયારી કરીશું હવે.
હમ.
આ રવિયર એટલે બધા વેલા આવી જાય.
અચ્છા.
એધમાં થોડો ટાઈમ હતો તોધ ચલો ફોન કરી દઈએ.
એમ ન તમારે બેબી સાસુ ઘોશો બરોબર તો પછી સાસરે વગરવા મળશે પછી. સાસરે એવું શોધવું પડશે ને તમારે.
એ રીતે તો એમ જ હું લગ્ન જ નહી કરું કે મને લગ્ન કરવા કેતા જ નહી કે આ ચાર વર્ષ કોલેજ જોઈન કરીશ ચાર વર્ષ તોને કોલેજ જવાનું હોય.
એમ અતાર શીખેલો ઢોલ હોય તો પછી સાસરે ના વગાડવા દે તો શું કામ ન હોય એમ. હય તો મોટી બેબી થઈ ગઈ ને. એટલે બે વર્ષ વઘાડા મળે આપણે પીવાણા પછી તો સાસરે જાય એટલે પછી વઘાડા ના મળે ને
ભાઈ હવે એ જોઈએ હવે શું અત્યારથી ના કું કઈ. હવે એને જો કેરે આનામાં જ આગળ જવું હોય તો જોશું પછી જેવી. આમાા પચીસ છાવવીસ વર્ષ સુધ. ચાલે એમ સગા એક ગોત ચાલુ એમાં બહુ મોડા બધાને ગોત. પણ કરે
હા તો વાંધો નઈ. તો તો બચા વરશે જીવ વઘડા મળશે જે હા. તો વાંધ નથી બરોબર.
બરોબર ચલો.
હા ચાલ ઓકે.
અરે તો પેલા ન ખરા હા. નવ ને ઓગણપચાસ મિનિટ